હલો
હલો
શું મારો વાત તમને આવી રહી છે મિત્ર
હા તમારો અવાજ આવી રહ્યો છે
હા તો કેવું ચાલી રહ્યું છે
અત્યારે તો સારું ચાલી રહ્યું છે
તબિયત પાણી કેવું છે
તબિયત મારી સારી છે તમારી
મારે પણ સારું છે
હા
તો શું તમે હવે ફ્રી છો
હાત હું અત્યારે ફજ છું
હા તો આપણે આજના યુગમાં જોવા જઈએ તો જે બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યું છે તો એના વિષય પર થોડીક ચર્ચા કરીએ
હા
આજના આધુનિક યુગમાં બેન્કિંગ આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બને ગઈ પેલા લોકો પોતાના પૈસા ઘરમાં રાખતા હતા અને નાણાકીય વ્યવસાય માટે રોકડ નો ઉપયોગ કરતા હતા પરંતુ સમય જતા બેંકિંગ વ્યવસ્થાનોો વિકાસ થયો અને આજે આપણે મોબાઈલ તથા ઇન્ટરનેટની મદદથી ઘરે બેઠા અને બેંકિંગ સેવાઓ મેળવી શકીએ છીએ આજના સમયમાં ડિજિટલ પેમેન્ટ પણ આપણા જીવન માટે વધુ સરળ અને ઝડપી બનવા બનાવી દીધું છે અને બેન્કિંગ એટલે કે બેન્કિંગ એવી નાણાકીય સંસ્ જ્યાં લોકો પોતાના પૈસા સુરક્ષિત રાખી શકે છે બેંક લોકો પાસેથી થાપણ સ્વીકારી શકે છે અને જરૂરિયાતમંદ લોકોને લોન પણ આપી શકે છેએ અને એવી ઘણી બધી બેંકની સેવાઓ પણ છે કે પૈસા જમા કરાવું પૈસા ઉપાડવા લોન આપવી ચેકની સુવિધા એટી એમ સેવા ખાતું ખોલવું પૈસા ટ્રાન્સફર કરવું વગેરે નો સમાવેશ થાય છે. બેંક લોનની લોનની બચત ટેવ વિકાસ માં પણ મદદ કરે છે. અને બેંક ન એવા ઘણા બધા મહત્વ પણ છે કે બેંકિંગ આપણા વ્યક્તિગત જીવન તેમજ દેશની અર્થવ્યવસ્થા માટે ખુબ જ મહત્વનું છે. લોકો બેંકમાં પેશ જમા કરીને સુરક્ષિત રાખી શકે છે બેંકમાંથી શિક્ષણ ઘર વ્યવસાય અને અન્ય જરૂરી માટે લોન પણ મેળવી શકાય છે. બેંકો વેપાર અને ઉદ્યોગોને નાણાકીય મદદ આપે છે. આથી નવા વ્યવસાય શરૂ થાય છે. અને રોજગારીની તકો પણ વધે છે. અને ડિજિટલ પેમેન્ટ એટલે કે મોબાઈલ કમ્પ્યુટર અથા ઇન્ટરનેટ ની મદદથી રોકડ પેસા કરવામાં આવતી જ ચુકવણીને ડિજિટલ પેમેન્ટ કેવામાં આવે છે. અને આજના સમયમાં એવા ઘણા બધા એના ઉપયોગ છે કે જે યુ. પી. આઈ. છે ક્યુ. આર. કોડ છે. મોબાઈલ બેંકિંગ ઇન્ટરનેટ બેંકિંગ ડેબિટ કાર્ડ ક્રેડીટ કાર્ડ એ. ટી. એમ. વગેરે દ્વારા ડિજેટીયલ પેમેન્ટ કરી શકાય છે. અને આજે નાની નાની દુકાનોમાં પણ વેપારીઓ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. પેલાંના સમયમાં આપણે જ્યારે પણ વસ્તુ ખરીદીએ તો હવે જોવા જઈએ કે દસ રૂપિયા ની ખરીદીએ અને દસ રૂપિયાની ખરીદી હોય અને સો રૂપિયા એ આપવાના હોય તો અમુક સમયે છટા આવતા નથી. રિટર્ન આપવા માટે તો એના માટે આ ખુબ જ સારો ઓપ્શન છે કે આપણે જેટલી પણ દસ પંદર કે જેટલા પણ રૂપિયા થતા હોય તો આપણે એ દુકાનોમાં સારી રીતે પેમેન્ટ કરી શકીએ અને છુટા નુ પણ કોઈ પેલું રહેેતું નથી અને આપણે પૈસા પણ ખિસ્સા માં રાખવા પડતા નથી. અને આપણે મોબાઈલથી એકદમ સરળતાથી પેમેન્ટ પેમેન્ટ કરી શકીએ છીએ. અને ડિજિટલ પેમેન્ટ ના ઘણા બધા ફાયદા પણ છે કે ઝડપી ચુકવણી થઈ રહી છે, ડિજિટલ પેમેન્ટથી થોડા સમયમાં પૈસા એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે પહોંચી ગયી છે. રોકડ રાખવાની જરૂરિયાત ઓછી ઓછી રહે છે. અને હવે દરેક સમયે ખિસ્સા માં વધારે રોકડ રાખવાની પણ જરૂરત રે તી સમયની બચત પણ થઈ શકીએ બેંકમાં પેલા સમયમાં લાંબી લાઈનોમાં ઉભી રેવું રહેવું પડતું જરૂરી પૈસાઓ લેવા માટે અને હવેના સમયમાં મોબાઈલમાં ઘર બેઠા પૈસા પણ મોકલી શકાય છે અને આપણે એમ જેટલા પૈસા જોઈતા હોય એને બીજાને મોકલી શકાય છે કે આપણે મંગાવી પણ શકી છે. અને વ્યવહારો નો રેકોર્ડ તો કે ડિજિટલ પેમેન્ટ દરેક વ્યવહારનો રેકોર્ડો રહે છે આથી પૈસા ક્યાં અને ક્યારે મોકલ્યા તેની પણ માહિતી સારી રીતે રહી છે તો એવી ઘણી બધી એની ફાયદાઓ છે અને ગેરફાયદાઓ પણ છે એ ડિજિટલ પેમેન્ટમાં ઘણા ફાયદા છે પરંતુ એની સાથે કેટલીક સમસ્યાઓ પણ છે કે તેમાં સાયબર થઈ શકે છે ઓ. ટી. પી. ની છેતરપિંડી થઈ શકે છે. ઇન્ટરનેટ પર એવી ખોટી અફવા ઓ પણ હોય છે જેને આપણે ઉપયોગ કરીને ફસાઈ જઈએ છીએ. ટેકનોલોજી નો કસુ જ્ઞાન હોવાથી પણ આપણે અસુર રહી શકીએ છીએ અને એવા ઘણા બધા જે ઉપયોગ વિકલ્પ છે જે આપણે સારી રીતે વન બધું માહિતી ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જોઈએ તો શું તમે તમે શું કેશો મિત્ર આ ડિજિટલ અને બેંકિંગ વિશે શું કશું
હા મિત્ર તમે ખુબ સરસ માહિતી આપી આજના આધુનિક અને ટેકનોલોજી યુગમાં બેન્કિંગ અને ડિજટલ પેમેન્ટ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે નાણાકીય વ્યવહારોમાં બેંકમાં જઈને લાંબી લાઈન માં ઉભા રહે પૂડતું પરંતુ આજે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ન ઉપયોગ થી ઘરે બેઠા થોડા સેકન્ડ માં પૈસા ની દવડ દેવડ કરી શકાય છે ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળતા ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે વિદ્યાર્થીઓ કર્મચારીઓ વેપારીઓ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ડિજટલ બેંકિંગ ખુબ જ ઉપયોગી બન્યું છે બોમકે એવી વ્યવસ્થા છે જેમાં બેંક લોકો પાસેથી થાપણ સ્વીકારે છે લોન આપે છે નાણાં ની લેવડ દેવડ કરાવે છે અને અન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડે છે બેંક આ તંત્ર ના મુખ્ય આધાર સ્તંભ છે બચતને પ્રોત્સાહન આપવું વેપારને સહાય કરવી અને દેશના વિકાસમાં યોગદાન આપવું એ બેંક ના મુખ્ય કાર્ય છે બેંકમાં લોકો લોકો પાસેથી બચત સ્વીકારારે છે લોન અને ઘિરાણ આપે છે ચેક ડ્રાફ્ટ અને એટીમ જેવી સુવિધા પણ આપ છે નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સેવા પણ આપે છે લોકર સુવિધા વીમા અને રોકાણ સંબંધિત સેવાઓ સરકારની યોજનાઓ ન લાભ લોકો સુધી પહોંચાડે છે વેપાર અને ઉદ્યોગોને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે ડિજિટલ પેમેન્ટ એટલે રોકડ નાણાં ન ઉપયોગ કર્યા વગર ઇલે ્ટ્રોનિક માધ્યમ દ્વારા કરવામાં આવતી ચુકવણી મોબાઈલ એપ યુપીઆઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ અને ક્યુ આર કોડ જેવા માધ્યમોથી સુરક્ષિત અને ઝડપી વ્યવહાર કરી શકાય છે ડિજિટલ ના ઘણા બધા પ્રકાર છે યુપીઆઈીપ ગૂગલ પે ફોનપે પેટીએમ મોબાઈલ બેંકિંગ નેટ બેંકિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરે ડિજિટલ પેમેન્ટ ના ફાયદા એ છે કે ચોવીસ કલાક અને વર્ષના્ર મહેનત થાય છે રોકડ નાણાં રાખવાની જરૂરત નથી ખરીદી બિલ અને રિચાર્જ સરળ બને છે દરેક વ્યવહારનો રેકોર્ડ રહે છે ભ્રષ્ટાચાર અને કાળા નાણામાં ઘટાડો થાય છે વેપાર અને ઉદ્યોગોના વિકાસમાં પણ ફાળો થાય છે એના આટલા બધા ફાયદા હો છે અને થોડા ગેરફાયદા પણ છે ઇન્ટરનેટ વિના સેવા ઉપલબ્ધ થતી નથી સાઈબર ન ફોગ નું જોખમ રહે છે મોબાઈલ અથવા સર્વર સમસ્યાથી વ્યવહાર અટકી શકે છે ટેકનિકલ ધ્ઞાન નો અભાવ હોય તો મુશ્કેલી પડે છે ઓટીપી અથવા પિન શેર કરવાથી છેતરપિંડી પણ થઈ શકે છે આપણેિજટલ પેમેન્ટમાં સાવચેતી રાખવી જોઈએ ઓકે ટીપી પિન અને પાસવર્ડ કોઈને જણાવવા નહીં અજાણે લિંક પર ક્લિક ન કરવો ઢીક્રૂટ એપ્લિકેશનનો જ ઉપયોગ કરવો મજબૂત પાસવર્ડ અને બાયોમેટ્રિક સુરક્ષા રાખવી બેંકના નામે આવતા શંકાસ્પદ કોન અથવા સંદેશ સાવધાન રહેવું દરેક વ્યવહાર પછી ખાતાની વગર તપાસવી જોઈએ મિત્ર અંતે તો હું એટલું જ કહીશ કે બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ આધુનિક જીવનની મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગયા છે તે સમય પૈસા અને મહેનત ની બચત કરે છે તેમજ દેશના આર્થિક વિકાસને ગતિ આપે છે જો આપણે સુરક્ષાના નિયમોનું પાલન કરીને ડિજિટલ સેવાનો ઉપયોગ કરીએ તો તેને મહત્તમ લાભ મળી શકે છે. ડિજિટલ ભારત નિર્માણમાં દરેક નાગરિક ની ભાગીદારી જરૂર છે મિત્ર તને કશું જણાવશો.
હા મિત્ર તમે મને ઘણી બધી એવી માહિતી આપી અને જે માહિતી આપી એનાથી મને ખુબ જ જાણવા પણ મળ્યું અને ખુબ જ જાણી શકીએ તો જે તમે મને બધી વાત તો કઈ એવી ઘણી બધી ફ્રોડ પણ થઈ શકે ડિજિટલ પેમેન્ટમાં અને સારું એવું પણ ઓપ્શન છે કે જેટલ પેન્ટંગ સ હોય છે એના વિશે મને વધુ માહિતી આપવા માટે હું તમારો આભાર માનું છું
તમારો પણ મને આટલી બધી સારી માહિતી આપવા બદલ આાભાર